હલ્ો ક
બસ મજામાં
જે ડિનર થઈ ગયો અવાજ કઈક જાણી લાગે આમ ભગજમાં નહ આવતું ગોવા હા હા હા હા બરાબર બરાબર બરાબર હા હા યાદ આવ્યું આ તમે તથી આ થાય ને ગુજરાત થી તમે બેઠા તા
હા હા હા હા
હી અ્યારે કેમ છો હા હા યાદ આવ્યું યાદ આવ્યું બ શાંતિ શું છે તમાર હસબન્ડ શું કરે બસ કઈ છે
બસ હસબેન્ડ હસબન્ડ આ આવીને બેઠા છે ટીવી
એવું પછી બીજી ટુર કરી કે ના કરી કઈ પછી
ના હમણાં તો ક્યાંય નથી ગયા
એવું છેમ અમે એક ટુર પછી કરી હતીી કેરેલા ગયા ત બાર દિવસ માટે એ એક જણનુંું પેકેજ હતું કેરેલા તો બાર દિવસ માટે જી આયામ
એવું પેલે હું ગોવા પેલા ગઈ ગોવા પેલા ગઈ ચાર ધામ ની જાયાત્રા એ થઈ નઈ
બરાબર એવું છે એમ
હા એટલે હા ચારધામ જઈને
શું વાત કરો છે એમ
હા અમાર ફ્રેન્ડ સર્કલ છે ને ના માર ફ્રેન્ડ સર્કલ સાથે ગય
અચ્છ એવું છેમ
હા એટલે નાની ઉંમર માં ચાર ધામ ની જાયાત્રા થઈ ગઈ
એવું બરાબર લોસ નસીબદાર તો તજ જોયું જ નહી મેં તો બીજું બધું ફરી આયા, હા, અમે ચારધામુ નઈ, હા. અમે આ બાજુ બધે આ આ રાજસ્થાન બઉ અમે ગયા. રાજસ સ્થન ગયા, હા, રાજસ્થાન ગયા પછી કેરેલા ગયા તા અવડે પછી બેંગલોર, મેસુર, ઉટી બી જી આયા અમે. એ રૂટય પતી ગયો, ખાલી આ એક હવે હિમાચલનું પ્લાનિંગ છે જો મેર પડેને આવતા વેકેશનમાં, મારી ડોટરને એસ વેક હમણાં તાર હિમાચલનું પ્લાનિંગ કરીએ છીએ. હોવે. હન, તમાર કયાં હિમાચલ જોઈ આયા કે હજી પેન્ડિંગ છે?
ના, હજી નથી ગયા અમે.
તો તમે હું તમને કઉ ન તો તમાર હસબન્ડને પૂછ જો જો પ્લાનિંગ હોય હિમાચલનું તો પછી આપડે જાતે ટુર કરીશું ને તો શું આપડને ડિસ્કાઉન્ટ સારું આપે ને અને આપડને ગાઈડ બી આપડને આપડને બધુ બતાવે તઈનું હિમાચલમાં શું શું ફરવા જેવું છે. તઈનું બધુ એ એ હઅ એતો એતો હઅ પહેલા તો આપડે તઈ ભૂલથી ભેગા થઈ ગયા પણ હવે તો આપડે અઈથી જ ટુર કરીને જઈશું કે ભઈ અમાર આ રીતે પ્લાનિંગ કરવું છે, તો મારા ફ્રેન્ડ જે કરાયું તું ન હિમાચલનું પેટર્સ તો આપડે કેવું છ જન થઈ જઈએને તો એનું ડિસ્કાઉન્ટ સારું આપે.
હા, તો તમે ત્યાં તપાસ કરજો અમે અહિયા તપાસ કરીશું એટલે જ્યાં આપણને વ્યવસ્થિત લાગશે ટુરમાં આપડે જતા રઈશું.
પણ બાર દિવસનો પ્લાનિંગ કરવું પડે કારણ કે, હિમાચલમાં છે ને બાર દિવસથી ઓછું હોતું નહિ. કારણ કે બાર દિવસ તમારે જવું જ પડે એને મિનિમમ. એને લઈન અ બાર દિવસ તો એનો કારણ કે મ-મારા ફ્રેન્ડને કરાયુ તુન તો એમને બધું થઈન અઠાવન હજાર થયા તા. અ પર કપ પર પર કપલ બાર દિવસના, એમાં બાય ફ્લાઈટ તમને લઈ જાય ના બાય ફ્લાઇટ રિટર્ન કરે તમને. અન તઈ તમે ઉતરો ને તઈથી તમને એમની ગાડી લેવા આવે અને તમને એક ગાડી તમને ફેરવે અને તમને સાંજે મતલબ તમારું જે રિટર્ન પ્લેનની ટિકિટ હોય ન તો એ દિવસે પ્લેનના બે કલાક પહેલા તમને એરપોર્ટ ડ્રોપ કર દે. તઈથી એ લોકો છૂટા, તમે એરપોર્ટથી અમદાવાદ ઉતરોને તઈથી બધું તમારું ચાલુ, બાકી બધુ પેકેજ એમનું હોય હિમાચલમાં. સારું તો એ લો લોકોએ હોટલો-બોટલો બઉ સરસ હતી, એ લોકો એમને થ્રી સ્ટાર હો ટલ ને હા બઉ મારો ફ્રેન્ડ ગયો તોન એ લોકો કેતા તા ક બઉ સારી સગવડ આપી તી એ લોકો એમ. એ લોકો તો અવ એ લોકોનું તઈ ગ્રુપ બની ગયુ એ લોકોએ આખું ગ્રુપ બનાવ્યું છે, પછી એ લોકોએ બી એવું જ કર્યું કે ભઈ અવ આપડે જઈશું તો આમાં જ જઈશું ફરીવાર એમ.
તો બીજેપી ટૂર ઉપડતા હશે ને?
ના, એ લોકોનું એ એ એ જે લોકો ટૂર ઉપાડે છે ન એ લોકો એમાં જ જવાનું કેતા તા, કે અવ આપડે આપડે એમાં જઈશું એમ. કેટલું સારું એમનું પ્લાનિંગ હતું. એમને ગાઈડ પ્રોવાઈડ કર્યો તો તઈથી. હિમાચલ જેવું છે એ લોકો, હઅ કુન્નુર કે એવું કશું ક હિમાચલ કુનુ કુન્નુર કરીન, એ કન્નુરમાં ઉતરે ન પછી એ લોકો એમને પ્લાનિંગ કરી આલયુ બધુય. એમનો ગાઈડ-બાઈડ બધુ એમનો સપોર્ટ કરે. તમ ઉતરો પછી બ એ લોકોનું બધું પેકેજ ચાલુ થઈ જાય તઈથી તમે અઈથી પૈસા ભરદો ન તમે, તમે તઈ ઉતરો એટલે બધુ પેકેજ ચાલુ એમનુંથી સાંજે તમને એ કોઈ ડિનર આપે, સવાર બ્રેકફાસ્ટ આપે અને લંચ તમાર એમ રીતે કરવાનું હોય. લંચ કોઈ જગ્યાએ હોતું નથી, એટલે કઉ અમે લંચ નઈ આપતા કે તમને એમ. કારણ કે લંચમાં કેવું કે કયું કપલ ક્યારે પાછું આવે એ લોકોન ખબર ના હોય.
ખબર નક્કી ના હોય હા પછી એમનો બધો પ્રોગ્રામ ડિસ્ટર્બ થઈ જાય એમ
હા ડિસ્ટર્બ થઈાય એટલે સાંજે કેવું ખબર સાંજે આ હોટલમાંધા પાછા આવાના એટલે તમને જઈન ફૂડ આપે તમે કાઠિયાવાડી કાઠિયાવાડી ફૂડ આપે તમને ઓલમોસ્ટ તમારી રિક્વાયરમેન્ટ લોકો ફૂલફિલ કરવાની તાકાત કરે કે ભાઈ આપણે એમની રિક્વાયરમેન્ટ ફુલફિલ કરીએ જમવાની એમ. અને જૈન તો બહ જૈન જમવાનો તો બહુ ફાયદો હતોું એમ બઉુ એટલે બહુ જ મસ્ત હતું. અમારું જોડ કપલ છે ને એ જઈન હતું તો એટલું ફાાઈન એનું ફૂડ બનાવ્યું તું જઈને હોટલમાં હોટલ વાળા ન પોતાનો કુક હતો. એ લોકો એટલું સરસ બનાય તું ને
બરાબર.
તો આમ તમને ભયો ભયો થઈ ગયો હતો.
હા.
હ એટલું સારું એનું ફૂડ હતું.
પકી જલ્દી ટુરમાં જવું ગમતું નથી આ
અમુક અમુક ટુરો કેવી હો ખબર તમને યાદગાર બનાવે પછી અમે જઈ સલમેન કયા ત ને જેની જોડે એની જોડે બી એટલું સારું હતું. એ બી એનો પોતાનો કુક લઈને આવ્યો હતો તો અમને પહેલે દિવસ થી અમે જેસલમેર ગયા છે. સવારે અહીથી અમદાવાદથી બસ ઉપાડી ને તો તમને પેલોજ રાજસ્થાની. તે મને સવારે ચા નાસ્તો કરાયો હતો ને. એમાં જેને બટાકા પૌવાને ચા આપી હતી ને તમે હોટેલ ને બી ટક્કર માર્યો. એટલું સારું ફૂડ આપ્યું તું અમને અને. અને એને અહી બી જેસલમેલમાં તમાર ડેઝર્ટ સફારી હતું. પછી આપલા હા શું કે કેમળ સફારી હતું. બધું એના પેકેજમાં હતું એને બી એટલી સારી સગવડ આપી હતી. ટુ બાય ટુ એસી સ્લીપર બસ હતી. અને એ તો એકદમ નજીવ સાડા છ હજાર પર પર્સન હતા ખાલી ચાર દિવસના. તોવી રીતે તમે તમારે હસબન મૂક ને કે ભાઈ આ રીતે જેસલ બલ. તમે જયા એટ કદાચી મારી ઈચછ હિચલ નીઈચ્છ વધારે તો.
એવું છે હા હિમાચલ તો અમે પણ નથી ગયા.
તો પેલો શું હિમાચલ જઈને તો મજા આવશે અહંયા થી. ગામમાં શું થયું હા ઓડખી. બધા તમે જાતા જાવ ને જોડે કેટતા બધા હોય ને. તો તમને થોડી મજા આવે કે ભ તમે. હ એક વાર મળેલા હોય તો બધાને કેવું તમને આમ. આનંદ થાય વાતચીત કરી ગમે તમે એક બીજાનું શેર કરો. ભાઈ એમાં આ જગ્યા ગયાતા કેવું શેર કર બધું વધારે તમાર માહિતી વધારે મળે એનાથી. તમે એક બીજા જો શેર કરો ને ભાવ તો તમને માહિતી વધારે મળે એમ.
બરાબર.
કાય ખબર ફડી આવુ મે જોડે મા ફ્રેન લોકો બી બઉુ ફરેટલે હ હું કે. પલા એક વાર એમની જોડ બધું સમજી લઉ કે ભાઈ કઈથી ઉતરો તમે શું કરો છો. કઈ થી બેસો છો કઈ ઉતારે તમને એટલે શું જેથી આપડે ત જતા હો. અને એક બે નંબર તના કોન્ટેક નંબર લોકલ કોન્ટેક નંબર લઈ લેવાનો જેથી આપડણે ત્યાં જીએ ને. એટલે બહુ આપડે હેરાન ના થાય આપે એક બે વાર. કોન્ટેક કરી લએ તો આપડે શું બહ હેરાન ના થાયએ આપણું કામ ફટફટ થઈ જાય એમ. તે અયા એટલે શું આપડે તો આપડે. આપડે એ કેપિટલ અલગ રાજ્ય હોય ને આપને કવુંય એનું બહુ ખબર ના હોય લેંગ્વેજથી માડીને. ફૂડને બધું અમે કોન્ટેક સારા હોય ને તમારું કેવું ફૂડ નું સેટિંગ થઈ જાય. આવવા જવાનું તમને સગવડ સારી કરી લે અમુક જોડ તો થઈ. અમારે જે. ફ્રેન્ડ કેતા ને એ પલો ડ્રાઈવર જે મળ્યો હતો ને એટલો જેન્યુન પર્સન મળ્યો હતો ને. એ લોકો એ એટલી જગ્યા ફેર્યું આ તે બધું કર્યું ને એમને તો. કેમ ન જતું એમને કે પૈસા આપવાની જરૂર નથી છતાં બી એ લોકો એના. પછી બધાએ એક એક હજાર રૂપિયા આપ્યા હતા એને. ખાલી ડ્રાઈવર ને બક્ષીસ બેઠે એ ડ્રાઈવરને નહી તો સાડા છ સાત. ખાલી કાર કે એનેું બધું સરસ કરાવ્યું તુંને. એને લઈ એટલે.
બરાબર હા હા હા અમે પણ આ ગોવા ગયા ત આપડે બધા સા ગયા હતા ત્યારે. પણ મજા આઈ ગઈ હતીી ને આપડે ટુર માં ગયા તા. ત્યારે બી આપણને મજા આઈ ગઈ હતીી ને. એ ટુર પણ સારી આપતીી હ.
હમ હ બરાબર.
હ એ તો યાદગાર પણ રહી ગયો છે અમારે આ કેટલી વખત યાદ. કરે મ કે ચલ્ ને પાછા જઈએ તું એકની જ્યા છે જવાનું.
એવું વારે ક ડે છે કે પૈસો ભગવાની કોઈ મતલબ નહી.
હા મે કધું એક એક જ્યા પછી દીજે કેમ ઉઠાવ. એટલે અમે તમે હમણાં કીધું એ. એટલે હવે વિચારીએ અમે હું એમને વાત કરું હમણાં આપડ જવાનું હોય ને ત્યારે તમે મને અઠવાડિયા પેલા ગણાવ દેજો ખાલી.
તમાર હા અઠવાડયની તમારે તમાર હા એ અઠવાડિય ના પડે તમારે પંદર વીસ દિવસ પહેલા પ્લાનિંગ કરવું પડે કારણ કે તેના કપડાંનું તમારે અલગ સેિંગ કરવું પડે એવું હોય
હા એટલે જ એટલે જ નહી એટલે તમે મને પેલા અઠવાડિયા દિવસ પેલા કઈ દેજોમ
હમ હમ એટલે અમે અમે અમે જ પેકેજ કરાવજ શું ને અમે તમને એક વખતે ફોન કરીશું અમે પેકેજ કરાવી તમારી ઈચ્છા હોય પો તમે કો
હમ હમ ચોક્કસ એ રીતે તમે મને જણાવીજ બોલો બીજું સુધી ચાલે છે
બસ હવે જોબ ચાલે છે છોકરાઓ ભણવાની ચાલુ કોલેજો ખુલી દેવા
બરાબર શું કરે છે ભાભી મજામાં
હોવે એમના શું હોય છે એમને જલ સાજવા ને હાઉસ વાઈફ છે એટલે એને કોઈ એ હાઉસ વાાઈફ છે એને ક એું કશું નહી એમાઈ હવા રૂપમાં ટિફિન બનાવે ઘરનું કામ પતાય ને પછી હોય જાય રટન
બરાબર બરાબર હા હાઉસ વાઈફ ને પણ બહુ જવાબદારી હોય છે લાગે એવું
હા એને બહ જોબ નઈને એટલે આપડે આના મારુંિફિન બનાવ્યું આપડ બહુ કશે લપ નહી આપણે એની જોડે એટલે
બોલો ફરી આવો હવે ભાભી ને લઈને ઘરે
ના ના સો ટકા આવીશું અત્યારે હાલ કેવું છે ભાઈ તો જવાબ એવી છે કે ભાગદોડો વધારેો હોય અમારો ઓડિટ ચાલતા હોય ને વિદેશના એટલે અમારે બહુ ધ્યાન આપવું પડે એની પર અમારે હોય કસોરી પણ ઉઊભું રવું પડે કે ભાઈ
માણસ સારે કંનીમે હરાના
ના પણ આવજો ભાભી ને લઈને ઘરે હ કઈ ગોઠવજે ઓકે જય શ્રી ક